હા બોલો.
હા આવજ મારો મને.
હા આવે છે ને.
હા બોલો શું કહો છો?
શું ચાલે શાંતિ?
બસ શાંતિ.
એવું ક તવે શું જમ્યા?
હા જમી લિધુ તો કયારનૂ.
શું જમ્યા તમે?
હમણાં જો અમે ખીચડીને કઢી.
બીજું કશું નઈ બસ ખીચડીની કઢી?
બસ આજે ખીચડીને, કઢી જ બનના હતા.
બરોબર મજા આવે ખાવાની નહી પણ ખીચડી કઢી.
મજા જ આવે ને તો.
હા, બોલો શું ચાલે શાંતિ?
બસ શાંતિ.
કેમનું દિવાળી આવે છે શું છે તમારો પ્લાનિંગ કશો દિવાળીનો?
દિવાળીમાં તો અમે જો ને ક્યાંય ફરવા જતા તો ને એયા આમ દિવાળીના લાભ પાંચમના દિવસ સુધી તો ઘરે જ રહે છે. કેમ કે દિવાળીના ટાઈમમાં કેવું કે બધાને રજાઓ હોય તો બધા મંદિરના પ્લેસ કે તમ કોઈ હિલ સ્ટેશન જાઓ એ બધા પ્લેસ પર ગીર્દી જ હોય છે. એટલા અમે ક્યા કરવા હા એટલે
હમે કેવું દિવાળીમાં આવે ને એટલે પેલા તો આમ જેન્ટસ માણસ હોય ને એટલે એને પેલો તો એને વિચાર આવે કે ખર્ચો.
હમ્મ સાચી વાત.
અને એમાં બીજો પરણયલો પુરુષ હોય ને પરણયલો પુરુષ પુરુષ. એટલે એ માણસ તો બચારો એવું વિચારે કે પતિ એ ગયું.
પણ એવું સામે એ વ દિવાળીમાં ડબલ આવે ને પગાર.
હ દિવાળી એલે એ છે ને જેવો ડબલ આવે એવો ડબલ જાય.
હા. એ તો છે, દિવાળી તહેવાર જ એવો છે કે તમારા ખર્ચા ડબલ કરે.
હમ્મ પણ મજા આવે દિવાળી ને ત બધા બધા મહેમાનો ઘેર આવ કેવું મજા આવે.
અને દિવાળીમાં બધું અલગ અલગ ખાવાની ભી મજા આવે. હ જાણ મોઠિયા છે, કુવાળી છે, ચોરાફળી છે. બધું અને મીઠાઈમાં ભી કાજુ કતરી એ એ ટાઈમે કાજુ ત્રી તો એટલી બધી એટલી બધી આવે ને.
હમ. અમે કેવું કંપનીમાં અ જોબ કર ને દિવાળી હોય ને દિવાળી, એટલે અમારી કંપનીમાં હા આખી કંપની. અમે કેલા સમથિંગ એક લાખ ને પચાસ હજાર રૂપિયા નું ડેકોરેશન નો સામાન બધો લાયા તા. એ એક લાખ પચાસ હજાર રૂપિયા ડેકોરેશન ના સામાનથી. હવે આ આી કંપનીમાં ડેકોરેશન કર્યું હતું પ્લાન્ટ સિવાય ખાલી પ્લાન્ટમાં ડેકોરેશન નથી કર્યું. પ્લાન્ટ સિવાય આ આખી કંપનીમાં અમે ડેકોરેશન કર્યું હતું ને તમે ડેકોરેશન જુઓ ને. તોહ કેટલું મસ્ત.
હા, તમે એમાં રિયલ્ ફ્લાવર લો કે પછી આર્ટિફિશિયલ લો?
નહી નહી ફૂલ બધા તો કેવું કે ધારો કે અત્યારે અમને બધાને એક એક ડિપાર્ટમેન્ટ આપી દે કે તમારે ડિપાર્ટમેન્ટ સજાવાનો છે, તમારે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ સજાવવાનો છે. તમારે પેલાને કે તમારે ભાઈ પરચેસ ડિપાર્ટમેન્ટ સજાવાનું છે. એવી તો બધાને ડિપાર્ટમેન્ટ સજાવવા માટે અને કેવું ખબર છે. પેલું આપડે કેવું હોય એક દસ પાંચ બે રૂપિયાનું બનું પરચુરણ બ બધા ડિપાર્ટમેન્ટનું બધા ડિપાર્ટમેન્ટ ના માણસ હું ભેગા કરે. અને ભેગા કરીને કેવું આમ. છૂટું પાડે પછી, એટલે હવે એું ને કેસ્પેટ ડિપાર્ટમેન્ટ ના માણસો તો. કમાં એવું નહી, એમાં પરચેસ નો બી માણસ હોય. એમાં એકાઉન્ટ નું બી માણસ હોય. એમાં બધા બધા ડિપાર્ટમેન્ટ ના મિક્સિંગ માણસ હોય. એટલે કે હું બધા એક બીજા ડિપાર્ટમેન્ટ ના માણસો ઓળખતા થાય એ હું છું. હું બીજા ડિપાર્ટમેન્ટ ના માણસ ને ઓળખતો જ ના હો તો આવી રીતે કઈક એંગેજ થઈ એકબીજા જોડે, તો આમ કેવું કે તમામે બીજા ન ઓળખતા બી થાવ કે ના ભાઈ આ પરચેસ ડિપાર્ટમેન્ટમાં ગૌરાંગ ભાઈ કરીને છે અમારી જોડે બેસે. કે ભાઈ આવી રી ત્યા આ કામ કરે છે તમને ખબર પડે એમ, બી
અચ્છા હા, સારું કેવાય આટલું બધું. તમાર કંપનીમાં કરો છો.
બધી બધી ગર્લ્સ ને બધી બધું બધા પેગાય એમ એવું નહ મારી ટીમમાં દરેક ટીમમાં એક એક ગર્લ્સ ધારો કે દસ ટીમ પડે ને, તો અરા ડિપાર્ટમેન્ટમાં બાર બાર ગર્લ્સ છે. તો દસ દસ ગર્લ્સ બધા એક એક એક એક ગ્રુપમાં વહેતી દે, અને બે ગર્લ્સ હોય. બીજી, તો એ બે ગર્લ્સ ગમે તે બે ગ્રુપમાં આપી દે એવી રીતે બધી ટીમ પાડે. અને એક ગર્લ્સ જ અમારી ટીમની ઓનર ઓનર મીન્સ કે એ ગાઈડન્સ બધું એમને જ કરવા એ કે એમ કરવાનું એમ. મોસ્ટ ઓફલી એકલી છોકરી હોય સજાવાનું કામ કરું છોકરીનું જ હા એ આઈડિયાસ બધા એના જ હોય. એમને કોર્ડિનેટર બનાવે, કે તમારે ભાઈ ટીમ કોર્ડિનેટ કરવાની છે. બસ બીજું કઈ હોય ને પણ મજા આવે. આમ કેવું તહેવામ બે દિવસ અમને આપ્યા હતા આજનો દિવસ થાય કાલનો દિવસ તમારે સજાવાનું. અને બીજે જે દિવસ બીજો દિવસ હોય એ દિવસ સજ જે અમારા કંપની ના ઓનર, આમ બ તે ફરે બધ તે આખી કંપની માં ફરશે જઈ જઈ જઈ ડેકોરેશન કરીને ત ફરીને જોશે, કે ભાઈ ડેકોરેશન કર્યું તો આ ટીમ બધ એમને ખબર હશે આ ટીમે ઈ ડેકોરેશન કર્યું આ ટીમે એ ડેકોરેશન કર્યું. આ વા બધ ફરી ડેકોરેશન જોયું. ડેકોરેશન જોયું ને એટલે પછી એમને જયારે નંબર આપવાનો ટાઈમ થયો ને.
હમ.
ત્યારે બસ ત્યારે અમાર કંપનીના ઓનર એવું બોલ્યા. કે ભાઈ નંબર હું કોઈ ડિપાર્ટમેન્ટ ને કે કોઈ ટીમ ને પડ- નંબર નથી આપતો, પણ બધા સારું કર્યું છે એમ બધા બધા ન કામ બહ સરસ છે બધા વિજેતા છે, તો અમને હા ને કંપની દિવાળીમાં પેલા ચાલતા તાર આપડે પેલું શું કેવાય નહી આપડે બધું આમ નાસ્તો આપે. કાજુ કતરી બસ એવું જ ગિફ્ટ હેમ્પર આપ્યું હતું. તમે ગિફ્ટ હેમ્પર જુઓ ને તો જોરદાર હતો ગિફ્ટ હેમ્પર એમ.
એવું છે, સારું કેવાય તમારી કંપની આટલું બધું આપે છે. મને તો અમાર કંપની ખાલી બોનસ જ આપે છે બીજું કઈ આપતું નથી.
ના ના અમારે તો આવી રીતે બધા એંગેજ પ્રોગ્રમે એ થાય. અત્યારે એવું કહે છે કે ડિસેમ્બર મહિનો આવશે ને એટલે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરે છે. કે બધા ભેગા થઈને ક્રિકેટ રમે એમ.
અચ્છા.
જ્યાં બધા ડિપાર્ટમેન્ટ ના માણસો હશે, અને કેવું કે આમ. મજા આવે એમ ક્રિકેટ રમવાની.
હ હા.
કે બધા ત ભેગા થશે અને ક્રિકેટ રમશે.
સારું કેવાય ચલો ને, એ તો હવે તમારા કંપનીમાં ર મેન્ટ હોય લેડીઝ ની કોઈ તો મને કેજો. તો હું બી ઇન્ટરવ્યુ આપવા જઇસ.
હ હા અને બીજું વસ્તુ કેવું. કે એ ગિફ્ટ એમ પર હતા ને તો અમને તો પેલા એવું જ હતું. ક્યાં ગિફ્ટ ટેમ્પલમાં શું અંદર વર્ષે જે હોય છે એ જશે અંદર બિસ્કીટ ને આ અંતે. પણ હવે ઘેરઈ. જયારે ઘેરા એનામાં જયારે ખોલ્યું ને ત્યારે તો અંદર જુય તો ઓહ હો હો હો હો પિસ્ સ્તાની ચોકલેટોને બધું એટલું બધું હતું. તમે જુઓ તો ડબ્બા બધા અંદર અલગ ડબ્બા ડબ્બા બનાયલા હતા નાસ્તાના પ્રો અમારા કંપની ના લેબલ વાળા.
ઓહ હો સરારસ.
બઉ બસ બ એ લોકો શ
સ્ટમાં બી એ સારા જ હશે ને બિસ્કુટ ને એ બધું હોય તો તો?
કીટ નહ ચોકલેટ્સ હતી બધી ચોકલેટસો.
એવું છે?
અરે બહુ મસ્ત હતી પણ એમ.
ટેસ્ટમાં કેવું હતું તો?
અરે ટેસ્ટમાં તમે વિચાર કરો અમારી કંપની ક્લિટી અમારે કંપની ની જ બધી વસ્તુઓ હોય, અમાર કંપની જાત આ બધી વસ્ષો વાલી બધી અમારી કંપની જાતે જ બનાો અમારી કંપની ક્વલિટીમાં પાંચ રૂપ બી કોમ્પ્રોમાઈઝ કરતું નથી, જો કંપની કોમ્પ્રોમાઈઝ ના કરતી હોય તો વિચારો એ વસ્તુ કેવી હશે.
એક નંબર.
તો પછી.
હમ. સરસ ચલો ને હવે, દિવાળી આવે એટલે હવે કહીશું તમને તો તમે કંપની માંથી લઈ આપજો કઈ.
ના એવી રીતે આવે નહી પણ તમારે બહાર કેફે માંથી લેવું પડે. પણ બહુ મજા આવે. આ દિવાળી તહેવારમાં આમ તમે કેવું આમ બધા આપડે સવાર ચાર વાગે ઉઠી ને. આમ દિવાળી છે આજે બરોબર તો હવાર ચાર વાગે મંદિર દર્શન કરવા જઈએ તો બાર થી એના આગલા દિવસ બે દિવસ, ત્રણ દિવસ, અઠવાડિયા પેલા, બાર થી નવા નવા કપડા લાઈએ. બૂટ લાઈએ, શૂઝ લાઈએ, બધું બાહારથી લાઈએ એટલે આમ મજા આવે. કેવું કામ તમને કઈક અલગ લાગે, કે ભાઈ આજે કઈક અલગ છે બધા નવા નવા કપડાં પહેરે.
અને એમાં બી બેસતા વરસ ના દિવસે બહું મજા આવે કેમ કે બેસતા ના દિવસે બધા આમ નવા કપડાં પહેરીને એકબીજા ને હેપ્પી ન્યુ ઇયર. હેપ્પી ન્યૂ ઇયર બધા કેતા હોય એટલે બહાર નીકળે એટલે બધા જ જે ઓળખતાના ઓળખતા જ એમ કેય કે હેપ્પી ન્યૂ ઇયર જય શ્રી કૃષ્ણ હેપ્પી ન્યૂ ઇયર જય શ્રી કૃષ્ણ. સારું એવું ગમે આપણને.
ના ના સાચી વાત છે. મજા આવે પણ આમ ત આપડે આમ ફરવાનો આનંદ મળે બીજું કઈ નહી.
હમ. સરસ, આ તો હવે દિવાળીના કપડા ક્યાંથી લેવાના તમારા?
અમે તો અમદાવાદ થી લાઈએ છીએ દિવાળી ના કપડાં અમે એક દુકાન છે ને ત્યાંથી લેવા જઈએ છીએ.
અને તમારી વાઈફ ના બી અમદાવાદથી લાવો છો?
હા અમદાવાદ લો ગાર્ડન થી જ લઇએ છે લો ગાર્ડન બહું મસ્ત કપડાં મલે.
એવું છે, તો આ વખતે જાવ. તો મને કહેજો ને ચલો ને હું બી આઈશ જોડે.
ચોક્કસ ચોક્કસ તમારા હસબન્ડને લઈ લેજો રવિવારે અમે ચાલુ દિવસે નથી જતા. અમે રવિવાર ના દિવસે જ જઈએ એટલે કે શું આપણને ફરવાબી મળે
લો ગાર્ડન કેટલા સુધીના કપડાં મળે?
તમને હજાર પંદરસો રૂપિયાની જોડી તો પંદરસો બે હજાર રૂપિયાની જોડી તમારા લેડીઝ ની. એ જે ગમે ત્યારે મળી જાય તમને.
સારું કેહેવાય એટલું તો સસ્તું ક્યાંય ના મળે. તો ત્યાં આગળ બધું જ મળી રહે ચપ્પલ ને પર્સ ને બધું મળી રહે છે?
હા તમને જે જોઈએ એ બધું ત્યાં મળી રહેશે.
તો મેં લો ગાર્ડન તો મેં ચણિયા ચોરીનું જ સાંભળ્યું હતું હવે
ના ના તમને મળી જશે બધું મળી જશે હા.
ઓકે. તો સારું ચલો ને આપડે જઈશું એક દિવસ એવું હશે તો દિવાળી નજીક
ચોક્કસ ચોક્કસ તમે કેજો ને તમે કહો ત્યારે આપડે જઈશું બરોબર રેડી.
ઓકે. સારું તો ચલો ને, તમે ફોન કરજો જ્યારે જવાનું થાય ત્યારે.
હા હું તમને ફોન કરીશ ને હું એમ કેતો હતો કે આપડે જ્યારે બી તમારે અમે જઈશું ને એટલે તમને ફોન કરીશું આગલી દિવસ કહીશ. પણ અમે જઈશું એવું કે શની શુક્રવાર આપડે શનિવાર રાત્રે જઈશું અમે લોકો.
એ રીતે જઈશ.
એટલે કેવું શનિવાર રાત્રે જઈએ ને, તો રવિવાર સવાર સુધી આપડે રવિવાર ત્યાં ફરી શકીએ એમ બધી સારી રીતે. ત્યાં રાત્રે હોય છે અગિયાર બારે. તો એક વાગતા સુધી ત્યાં મારું ફેમિલી ફંક્શન ફેમિલી છે ત્યાં રહીશું આપડે બરોબર.
હા કઈ વાંધો નહી ત્યાં રહીશું ચાલો ને.
સારું સારું હા જય મહારાજ.
જય મહારાજ.